હલો કેમ છો
મજામાં છે તમે કેમ છો
બસ મજામાં છીએ શું ચાલે છે
કંઈ નહીં હાલે તો મારે તો ભણવાનું ચાલે છે તો આજે તો પુસ્તકોનું મને ઘણું મહત્વ લાગે છે તો આજે આપડે પુસ્તક અને વાંચન વિશે ચર્ચા કરવી જોઈએ એવું મને તો લાગે છે.
હા સરસ વિષય છે મને બી પુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ છે. હું જયારે બી મારો આ રોજિંદા જીવનમાં જે ફ્રી ટાઈમ મળે છે ત્યારે હું પુસ્તકો વાંચું છું. અને છાપા વાંચું છું મને નાનપણથી જ પુસ્તકો વાંચવાનો બહુ જ શોખ છે જયારે હું નાની હતી ત્યારે બાળ વાર્તાઓ અને રમત ગમતની વાર્તાઓ આવતી હતી એ વાંચતી હતી અને નાના હતા ત્યારે છાપામાં દર શનિવારે જે તું તે એ હું વાંચતી હતી મને એ વાંચવું બહુ જ ગમતું એમાં નવી નવી જાતની બાળ વાર્તાઓ આવતી હતી. એ વાંચવી મને બહુ ગમતી તી અને મને વાંચનનો પહેલેથી શોખ રહ્યો છે. હું ઘણી વખત તો હું લાઈબ્રેરીમાં પણ વાંચવા જતી હતી અને મને મો ટે જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ અલગ અલગ પ્રકારની બુ ચોપડી વાચી બહુ જ ગમે છે. અને મને છાપા વાંચવા બહુ જ ગમે છે મને લાગે છે બધા એ આખા દિવસ માં એક કલાક કાઢી ને પુસ્તક વાંચવું જોઈ પુસ્તક વાંચવાથી તમારી એકાગ્રતા વધે છે અને મગજ ને એકાગ્રતા શક્તિ વધ વધે છે તમારું મગજ બીજે બધું દોડતું નથી અને મગજમાં બીજા બધા વિચાર આવતા નથી. અને એ તમને બઉ ભણવામાં આગળ જતા ફાયદાકારક સાબિત થાય છે. જેથી કરીને રોજ બધાએ વાંચન એક કલાક તો કરવું જ જોઈએ. અને જે રોજ આપડે છાપા આવે છે ઘરે ન્યુઝપેપર એ પણ વાંચવા જોઈએ ન્યુઝપેપર માં ઘણા બધા આર્ટિકલ્સ આવે છે અલગ અલગ વિષય એટલું જનરલ નોલેજથી ઘણું વધે. પુસ્તકને વાંચવું એ જરૂર છે વાંચન ને આપણા જીવન નો બહુ જરૂરી અંગ છે તમારું શું માનવુ છે.
હા બિલકુલ સાચી વાત છે આજે પુસ્તકો કેમને હ આજે તમામ ક્ષેત્રે પુસ્તકો ખબ નું ખુબ જ મહત્વ છે. કારણ કે આજે પુસ્તકો પર વ્યક્તિ નું કઈ અસ્તિત્વ નથી. કારણ કે મને તોવું લાગે છે. કે બધી જ જગ્યાએ પુસ્તકોની હોય છે આજે જોવા જઈએ તો આજે જનરેશનમાં ઘણા લોકો કેવું કે આ પુસ્તકોનો ઉપયોગ કરવાના બદલે મોબાઈલ ટેબલેટટેલ લેપટોપ વગેરે જેઓનો ઉપયોગ કરે છે જેના કારણે તે લોકોને ઘણી બધી બીમારી જેવી કે અ આંખની બીમારી અને અ આંખ લાલ થઈ જવી વગેરે વગેરે બંધ થઈ શકે છે. જેના કારણે મને તો એજ લાગે છે કે આજે આપડે પુસ્તકો વાંચવુ એ આપણા માટે સારું છે કારણ કે આપડે જો પુસ્તક ને વાંચી ને મોબાઈલ ને ટીવી અરે મોબાઈલ લેપટોપ પણ વગેરે જે જોવા જઈએ. તેમાં આપણને ઘણું ખોણું ડિસ્ટર્બ થાય છે કારણ કે તેમાં આપણને મેસેજ આવતા હોય છે. છે આપણને કોલ આવતા હોય છે. જેથી આપણે તેમાં આપે વાંચવાવામાં મન નહી લગાવી શકીએ પરંતુ જો ખાલી આપડે પુસ્તકો ખરીદીને જો વાંચીએ તો આપણેે સારું સારું આપણેે વાંચી શકીએ તો આપણને એમાં ઇન્ટરેસ્ટ પણ અને મારું તો એ માનવું છે કે જો આપડે કોઈ પણ પુસ્તક વાંચવાનું સ્ટાર્ટ કરીએ તોપડે ખુબ જ મન લગાય મેં કરુ કારણ કે જે સ્ટાર્ટિંગ પુસ્તકનું જે સારિંગ હોય સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય છે. અને તેથી જ શરૂઆત થાય છે એનાથી અ ઘણો ખરું મતલબ તેના પરથી ટોપિક પરથી ખબર પડે છે. કે આગળ શું થશે શું નહી તો પછી મારુ તો એજ માનવું છે કે પુસ્તકો સારી રીતે વાંચવું જોઈએ તમારું શું માનવું છે.
હા ખુબ સાચી વાત છે જયારે આપડે પુસ્તક નથી વાંચતા અને મોબાઈલ માં વાંચીએ અથવા ટેબ્લેટ માં વાંચીએ તો કોમ્પ્યુટર માં વાંચીએ તો આપડી આંખને ખુબ નુકસાનકારક સાબિત થાય છે. સતત મોબાઈલમાં કે ટેબ્લેટમાં વાંચો તો આંખ ને નુકસાન કરે પ્લસ આ આખો નબળી બી થઈ જાય છે આપડી અને આંખો નબળી થાય તો આગળ જતા પછી આપણને ચશ માં ન નંબર આવે છે જે આંખ માટે બહ નુકસાનકારક ઘણી વાર સાબિત થાય છે. કેમ કે ટેબ્લેટમાં આપડે વાંચીયએ એટલે એમાંથી જે કિરણો નીકળે એ આંખ ને નું નુકસાન કરે આંખની અંદર જે આપડું રેટી ના હોય એ આપણને નુકસાન કરે જયારે તમે પુસ્તકમાં વાંચો એ પુસ્તક માંથી આપણને ખાલી માત્ર ને માત્ર સામાન્ય અજવાળામાં જ વાંચવાનું એટલે આપણી આંખને નુકસાન ના કરે એ આપણને નડે બી નહી ત્યારે મોબાઈલ આપણને નુકસાન ઇલેક્ટ્રોનિક આઈટમમાં વાંચવું એ બહુ નુકસાનકારક છે ને એક જતા એ આપણી માટે ખર્ચાળ બી સાબિત થાય ઘણી વખત તમારે એને ચાર્જિંગ કરવું પડે અથવા તમે અમુક જગ્યાએ જઈને વાંચી શકો તમને અમુક વખત અજવાળામાં ના બી દેખાય સરખું સ્ક્રીનમાં જયારે પુસ્તક તમે ગમે તે જગ્યાએ વાંચી શકો પુસ્તક લઈને તમે બુક લઈને જાઓ તમે ગાર્ડનમાં વાંચી શકો લાઈબ્રેરીમાં વાંચી શકો ઘરે કોઈ રૂમમાં બેસીને બી વાંચી શકો. અને એ તમને વાંચવાની મજા બી આવે છે, જયારે તમે એને લઈને ગમે ત્યાં બેસી શકો છો અને અલગ અલગ વિષયની પુસ્તકો તમ વાંચવી જોઈએ જેથી આપણને અલગ અલગ વસ્તુ નુ આપણને જનરલ નોલેજ ભેગું થાય જે ઘણી વખત જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કર તુ હોય છે, એને બહુ ફાયદાકારક સાબિત થાય છે જયારે અલગ અલગ વિષયની ચોપડીઓ વાંચે છે ત્યારે જોકે મને તો સસ્પેન્સ ચોપડી વાંચવી બહુ ગમે છે, કેમકે એમાં એક જાત નુ સસ્પેન્સ છુપાયેલું હોય છે, જયારે બહુ ચોપડીમાં છે પતે ત્યારે આપણને ખબર પડે કે આમાં છેલે શું સસ્પેન્સ હતું. અને જનરલ નોલેજ ની ચોપડીઓ વાંચવી જોઈએ એમાં થી આપણને ઘણું બધું નાની નાની વસ્તુઓ અલગ અલગ જગ્યાઓ વિશે અલગ અલગ વ્યક તીયો વિશે અને અલગ અલગ દેશ વિદેશ વિશે આપણને જાણવા મળે છે. જે મોબાઈલમાં આપણને પૂરેપૂરું નથી દેખાતું પણ આપણે જયારે પુસ્તકમાં વા ચીએ છીએ એકદમ ઊંડાણ પૂર્વક ત્યારે આપણને એના વિશે પૂરેપૂરી જાણકારી મળે છે. એવી જ રીતે આપણે છાપ જેમાં બી રોજ બરોજની જેટલા બી દેશ વિદેશમાં જે બી થાય છે. એના વિશે જાણકારી આવે છે, ઘણી વખત એમાં આપણે છાપામાં જે આપડે લેખ વાંચીએ છીએ એમાં આપણને ઘણી બધી એવી ઝીણી ઝીણી વસ્તુ જાણવા મળે જે કદાચ આપણને ન્યુઝમાં ટીવી માં એમાં ન થી જાણવા મળતી પણ જયારે પેપરમાં આપણે શાંતિ થી વાંચીએ છીએ ત્યારે આપણને એ વ્યવસ્થિત રીતે જાણવા મળે છે. જયારે આપણને ક્યાંયથી બાર પછી આપણને ખ્યાલ એ આપને બહુ કામ લાગે છે એટલે એટલું વાંચે પછી આપડે બી સામે વાળા વ્યક્તિ વિશે આપણો અભિપ્રાય બનાવી શકીએ છે બાકી બતા એ ત્યારે છાપામા સાચી મા હોય છે.
હા, બિલકુલ સાચી વાત છે. ને મારા મતે તો વાંચન એટલે જીવનભર ની ચાલતી શિક્ષણ ની પ્રક્રિયા એવું જ મનેતો લાગે છે. જે વ્યક્તિ વાંચે છે તે હંમેશા કઈક નવું શીખે છે. એમ મારે તો માનવું છે, અને પુસ્તકો આપણને નવી દુનિયા નો પરિચય કરાવે છે. જેનાથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ, તમને ખબર હોય તો વાંચન મતલબ નાના જ નથી પરંતુ સારા વિચારો અને સારા સંસ્કાર પણ મળી શકે છે, જો તમે સારી બુ વાંચો તો ભાઈ આપડે જાણીએ છીએ કે પુસ્તકો નુ ઘણું ખરું મહત્વ છે. તો મને તો પેલા તો એ લાગે છે કે પુસ્તક સૌથી મોટો આપડો ખજાનો છે. આપણે પુસ્તકોમાં ઘણી ખણી વસ્તુ લખેલું હોય છે, જેમ કે ઇતિહાસ વિજ્ઞાન સાહિત્ય સંસ્કૃતિ અને જીવનની ઘણું ઘણું બધું લક્ષણ હોય છે. સારા પુસ્તકો માણસના વિચારો અને સકારાત્મક પરિવર્તન નો આવે એવું મારું તો માનવું છે. અને પુસ્તક આપણને કેવાય ને કે મુશ્કેલી સમયમાં પેણા પણ આપે છે. એવું મારવાનું છે અને મહાન લોકો ના અ કેવાય ને કે પહેલાના જે મહાન લોકો હતા એના જીવન ચરિત્ર વાંચવાથી અ આપણેે આગળ કેવી રીતે મહેનત કરી શકીએ અને કેવી રીતે સફળ થાય એ પેણા પણ આપણને સર મળી રહે છે. અને કેવાય જાય ને આજના જમાના વિદ્યાર્થી માટે સફળતા ન તો એક મજબૂત પાણી છે એવું જ મને તો લાગે છે. અને તેથી જ એ પણ કહેવામાં આવે છે કે આપણા સાચા મિત્રો એ પુસ્તક જ છે અને અ પુસ્તકપણને ક્યારેક એકલા હોવા છતાં ક્યારે એકલા લાગવાની કારણ કે તેવ આપણા સાથે હોય એવું લાગે છે મને તમને ખબર જ હશે તો આપણે વાચવાથી કાલ્પનિક શક્તિ પણ ખુબ જ જે આપ કપ શક્તિ વધે છે તેમ આપણી વિચારો શક્તિ હો જાય છે વિચાર શ નવા નવા વિચારો આવે છે અને કેવાય ને કે નવા નવા શબ્દો શીખવા પણ મળી જાય છે. અને નવલકથાઓ અને વાર્તાઓ વાંચવાથી ભાષા અને સભ મંડળ અ ખુબ જ સમૃદ્ધ બની જાય છે એવું મને પણ લાગે છે અને ધાર્મિક પુસ્તકો આપણને અ કેહેવાય ને કે સારા મૂલ્ય એવા શીખાઈ રહ્યા છે. કો પણ ધાર્મિક આપણે પુસ્તકો વાંચી તો આપણને છે અને તે પેણ દાયક પુસ્તકો પણ હોય છે ઘણા જે આપણને ઘણી બધી પ્રેરણા પણ આપે છે અને પુસ્તકો માણસ ના વ્યક્તિત્વને ખુબ જ વિકાસ કરે છે એવું મને તો લાગે છે. અનેમે આજની જનરેશનમાં મે તો મારું કેવી મા છે કે બધએ પુસ્તક વાંચવુંઈને અને પુસ્તક વા ચવાથી ઘણા બધા લાભો પણ થાય છે.
મારું સૌથી પેલા વાત તો એ છે કે આપડ જ્ઞાનમાં વધારો થાય છે. નવી નવી માહિતી મળે છે. યાદશક્તિ વધે છે એકાગ્રતા વધે છે. આપણેે ગવર્મેન્ટ એક્ઝામ હોય કોમ્પિ એક્ઝામમાં સારા ગુણ મેળવી શકી છીએ હ આપણેે જો પુસ્તકો જો નિયમિત વાંચીયે તો આપણેે કેવાય ને કે વાંચન વાંચન ની પાષા પર પણ સારી પકડ આવે છે એવું મારે ર માનવું છે એ હું તો પુસ્તક ઈ વાચુ છું તમારું શું માનવું છે?
હા ખુબ સાચી વાત છે અને આજે પુસ્તકો અને વાંચન વિશે તમારી જોડે વાત કરવાની ખુબ મજા આવી
હા મને પણ તમારે જોડે વાત કરવાની મજા આવે
આપડણે આવી જ રીતે નવા નવા ટોપિક ઉપર વાત કરતા રહીશ